જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં જમી લીધું?
બસ જમી દીધું હવે હવામાં બેઠા ધાબે તમારી અવાજ
અચ્છા હ, હા, હા બે મિનિટ હા બે મિનિટ હા બોલો હા, હા, હા, હા એ બ્લુથુથ લગાવેલું હતું એટલે હા બોલો કેમ છો? શાંતિ ને તબિયત પાણી સારા?
બિલકુલ એકદમ ફસ્ટ ક્લાસ હવામાં બેઠા છીએ વરસાદ પડતો નથી આવું આવું કરે છે.
શું કરીએ વરસાદે તો બહુ રામાયણ કરી.
આ વખતે બહ રા જોડાવી ઉડાવી ને. તો જૂનમાં તો આવી જ જાય છે.
પણ આ વખતે શું અધિક માસ ના લીધે આપણે ને ગેપ ડિસ્ટન્સ ના આવી ગયું. ત્રણ વર્ષે અધિક માસ પુરષોતમ માસ આવે ને ગુજરાત નો તો બધા તહેવાર હા બધા તહેવાર શું પાછળ જતા રહે છે.
હમ
એટલે પછી હા એના લીધે આપણેે ને બધા તહેવાર જે શ્રાવણ જો આમ તો શ્રાવણ આપડે છઠ્ઠા સાતમા મહિના સાતમા આઠ મા મેં તો આ આવી
ના શ્રાવણ તો દર વખતે આઠમામાં અગસ્ટ માં જ આવે છે કેમ રાખી પૂનમ નથી આવતી
હા પણ ઓગસ્ટ નો આવે પણ આ વખતે શ્રાવણ મહિનો ને એમાં છે શું કેવાય નવમાં મહિનામાં છે સપ્ટેમ્બર માં
અચ્છા એવું છે.
હા સપ્ટેમ્બરની ન ચાર તારીખે સપ્ટેમ્બર ની ચાર તારીખે- કે આપડે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી તો આય હા ના ના ના આ વખતે- -આ વખતે આપડે બધા તહેવાર થોડા મોડા છે.
હમ હમ હમ પર આમ જોઈએ ને તો સારું છે. ત્રણ વર્ષમાં લોકો થોડું પુણ્ય તો કરે- ગુજરાતી શું મારવાડી શું પંજાબી શું કોઈ પણ કાસ્ટ હોય ને અધિક માસ એટલે બધા જૈન વાણિયાઓ તો બધા થોડું પુણ્ય એ કરે ને થોડું દાન ધર્મ એ કરે કેટલું બધું કરે છે.
હા અને આપડે સાચી વાત છે. અને બીજી વાત એ કે આપણેે આ શું કેવાય આ કંઈક કેહેવાની હતી. આપડે અધિક માસમાં લોકો પેલું માતાજી નું હવે મને એટલું ધ્યાન નથી કારણ કે આપડ ગુજરાતીઓને હું જોઉં છું માતાજી બનાવે છે. પછી એમાં કઈક ઉપર સિમેન્ટ થી કઈક કરે છે આવું કઈક બનાવે છે. પછ એની પૂજા રોજ કરે છે લેડીસો
હા એજ તો કું છું ને કે આમ ભલે ના કરે પણ તહેવારો હોય એટલે થોડું પૂજા પાઠ અરે નહીં તો આ ક્યું જલ્દી
સાજે પણ ત્રણ ત્રણ મહિ- ત્રણ વર્ષે એક વાર આવે છે. અને આખો એક મહિનો અધિક માસ ચાલ્યા કરે પુરુષો તમની કથા વાંચે વાર્તા કરે પછી અચ્છા એવું તમારે મારવાડી માંય થાય છે.
હા મારવાડી મામારે હતું ને જો હું કઉ તમને- અ કેટલા અઠવાડિયયો છે. ને મૂકી હતી અમે- પુરાણ ગુરુ પુરાણ વાંચ ની હોય એટલે અમે મારાજ કર્યું હતું. એ મારાજ દોઢ લાખ રૂપિયા લીધું તું અમારા. આઠ દિવસ પુરાણ કરવાના, હેના? અને ઝાંખીઓ પણ કરવાની હોય છે.
એમાં શું હોય?
એટલે એમાં શું હોય? કે મારા જ અમે સમાજના લોકો એ મળીને બધા એ બોલાવ્યા, એટલે આમ નક્કી નહીં હોય કે તમે પાંચ હજાર જ આપો. જેને જેટલી શ્રદ્ધા હોય ને, એ એટલું આપી દે, અને કોઈને કઈ કહેવાનું નહીં. ના, ઝાંખ્યો એટલે જેવું કિશન જન્મ થાય, ઝાંખી એટલે એટલે કિશન જન્મ થાય તો એમનો કિશન ભગવાન બનાવવાના, ટોકરી લાવવાની. નાની એમાં બાળકીને મૂકે કે, કિશન ભગવાન નો જન્મ થયો પછી વાદળા બતાવે ને, આમ વીજળીઓ ચમકાવે. હા. પછી સુદામા નું આવે, એટલે એકને સુદામા ના કપડા ને મેકઅપ ને એવું બધું હોય ને, એનાય ખર્ચા લાગે. ભાડે કપડાં લાવવાનું, મેકઅપ
અચ્છા, હા. મતલબ જે-જે, જે-જે લોકો, મતલબ કે આ કર્તવ્ય કરતા હોય, એ ને નાટક કરે, અમુક લોકો ભગવાન બને, એનું જ કહો છો? કે કે આ બધાનું એટલું નોલેજ નથી. કે મને
હા, હા. ભગવાન બને. એટલે હવે સાત દિવસ હતા ને, તો સવારે અગિયાર વાગ્યા થી લઈને સાંજે સાત વાગ્યા સુધી. ત્યાં હતું આખું આખો દિવસ ફંક્શન ત્યાં જ હોય છે, એટલે અમે અગયાર વાગે નહીં. ધોઈને, જમીને, કામ પતાઈ ને જતા રહેતા. પછી ત્યાં એક વાગ્યે જમી લેતા. એક વાગયા થી લઈને બે વાગ્યા સુધી આપણને રિસેસ આપે. મારા જોએ જમે ને, અમે જમીએ. મહારાજ પણ જમે ને અમે જમીએ. પછી પાછું છે ને, દોઢ- બે વાગે બે વાગ્યા પછી ચાલુ થઈ જાય. એવું તમારું પાછળનું? વધારે આવે છે, કોણ છે?
હા, હા, હા, હા, હા. સોરી! હા, હા. હા, ના, એતો ને ફોન ચાલતો હતો ને, એટલે સોરી, સોરી, હે.
એટલે આપણે ત્યાંથી જમીન ને પાછું એ ચાલુ કરી દે. બપોરે ઝાંખી અલગ અલગ. પૂરી થાય. પછી ગીતામાં છે. ગીતા પૂરી થાય પછી પાંચ વાગ્યા છે ને, એ ચાય પીવડાવે. ચાય પાછું એ ગીતા વાંચવાનું શરૂ કરી દે ને. આમ કરીને સાત વાગે, આઠ કરીએ. ઘરે આવતા આવતા આઠ વાગી જતી હતી. હવે એમાં બધા એ છે ને પૈસા આપવાના પર આમ કોઈને કહેવાનું નહીં. હવે તમારી ઈચ્છા હોય તો તમે પાંચ હજાર આપ્યા. બે-ત્રણ જણા મોટા મોટા અધ્યક્ષ હોય, એ બધા સાચા હોય. એમાં ખર્ચો એ આવી ગયો ને, એમાંથી આપ.
એટલે તમે, મતલબ કે, આપડી શ્રદ્ધા ભાવ થી જે આપડે આપવું હોય, આપણે ગુપ્ત તો ખાતે કે ગમે તે રીતે આપી શકીએ.
અને જે અમારા સમાજમાં મોટા મોટા દાનવીર હોય ને, એ તો પચાસ પચાસ હજાર રૂપિયા આપી દે. કે હા, કેમ કે આ જમવાનું એ થાય, સેવામાં. હા, સેવા. પેટલે જમવાનું. ત્યાં હોય, ચાય હોય. એના એના પછી છેલ્લો દિવસ હોય ને
હમ.
છેલ્લા દિવસ માં પછી અમને ખાલી અમે કેટલા પાંચસો-પાંચસો રૂપિયા ભર્યા હતા. અને અમારી દસ બસો થઈ હતી ખાલી નાત નાત ની અમારા મારવાડીઓની દસ બસ ભરી ને અમે ત્યાં ગયા હતા એક એક ગીતા વાંચીએેને તો
તો પછી
અમારે અહિયાં વાડી જ છે ત્યાં હતું અમારા મારવાડીઓની વાડી માં જ હતું ના ના અમારે જ્યાં લગન પ્રસંગ ને વાત
હા એક એક વાર તો ના અમારા અહિયાં સોસાયટી મેં નીચે એક મતલબ કે એક બેનને કરાવડાયું હતું એમની શ્રદ્ધા થી મતલબ કે ભાગવદત ગીતા કરાવડાઈ હતી તો સાત દિવસ અહિયાંયા નીચે ચાલ્યું બધુ ત મતલબ કે એને ને છોકરો થોડો અપંગ છે મતલબ કે અપંગ એટલે એને દોરા પડે છે ને તો મતલબ બેસી નહી શકતો ઉઠી નહી શકતો બધાને મારે છે આવું બધું કરે છે તો એને કઈ કે આમ ઠીક થયો હશે કે થોડુંક એવું અને એની ઈચ્છા હશે એને કરાવડાય તું તો હું બે ચાર દિવસ મતલબ કે તો છેલ્લા બે ચાર દિવસ ગઈ પણ આમાં મને એવું બધા કેતા હતા કે એક દિવસ ભાગવત સાંભળવા જઈએ ને પછી રોજ જવાનું
હા, એવું કે છે, પણ અમને તો મજા આવે બધા બેનપણીઓ મળ
અચ્છા, પણ અહીંયા આમ સાંભળો અવ સોસાયટીમાં મારા જેવી કોઈ છોકરી ની, મારા બધા ઉંમર-ઉંમર વાળા છે એટલે એજ મારી બેન પણીઓ એમની સાથે મારે જવું પડે, એટલે પ છી હુ શું કરતી તી મુ છેલ્લે ચા અને એમાં પણ પાછું કેવું આ લોકો એવું કેહતા તા કે એકવાર મતલબ બેસી જાવન તો ઊભા નઈ થવાની અડ ધી ભાગવત છોડી ન, પત ન પછી ઉભું થવાનું.
હમ, હા એવું થાય છે, વચ્ચે નથી આવા દે તા ત્યા પેલું કે છે કે ચાલુ થાય ન અત્યા એટલે વચ્ચે ની ઊભું થવાનું.
પછી મેં ખબર શું કર્યું? મેં પછી કીધું કઈ વાંધો ની. એના પછી હું છેલ્લે ચાર દિવસ ગઈ, મેં જોયું, મને ગમ્યું પછી તમે જે ઝાંક્યો મને ખબર પડીન તમે જે રીતે વર્ણન કર્યું એ રીતે મને ખબર પડી કે હા અહિયા પણ કાનાજી બન્યા તા, રાધા બન્યા તા, સુદામા આયા તા મતલબ એમનું આખું ભાાવર્થ બધું સમજાયું ભાગવત કરીને કે, આ રીતે સુદામા એમને ઘરે બોલાયા આન તે બધું મતલબ કે, મેં સાંભળ્યું કર્યું, મને ગમ્યું પણ ખરી. છેલ્લા દિવસે ભોજન હતું ને દૂર-દૂરથી બઉ દૂર-દૂરથી
હા, અમારેય ભોજન મૂકે, કઉ છું ને અમારે ભોજન સમારોહ મૂક્યું તું. પછી છેને છેલ્લા દિવસે અમને કે કે, ભાગવત સાંભળેલું હોય ને તો સ્નાન કરવાનું, અધિક મહિનામાં ખબર છે, લોકો ગંગાને બધી તીર્થ સ્થાન કરે એટલે એ નાવાનું બઉ જરૂરી હોય. હા, એટલે અધિક મહિનામાં બઉ પુણ્ય મળે.
અમારામાં તો આવું બધું હોતુ નથી. એટલે આવું બધું તો આપડે ક્યાં કરવાનું પણ હું બધાનું જોઉં છું, સ્ટેટસ બેટસને બધું આમ મેરી
તો કઉ છું, અમારે તો કેટલી દસ બસો મળ દસ બસો ગઈતી અહીંથી ડાકોર ગલ્તેશ્વર લઈ ગયા પાનસો રૂપિયામાં. નઈ તો ભાડુંય નઈ થતું પાનસોમાં તો સવારે સાત વાગે લઈ ગયા રાત્રે બાર વાગે કે લાયા, જમવાનું, નાસ્તો, ચાય
તો સારું કેહેવાયને અમારે સોસાયટીમાં ને મતલબ ત્રીસ જન લેડીસોનું ગ્રુપ છે એ આનંદનો ગરબો મતલબ આ દિવસે કરતા જ રહે છે મતલબ, નીચે પણ ભજન રોજ રાત્રે કરે છે સોસાયટીમાં, મતલબ નવ ફ્રી હોય ન તો કરે ને અમારી સોસાયટીમાં બધાન આપડે ગુજરાતી બ મોસ્ટ ઓફ બધા ગુજરાતી છે અમારું એકલું જ ઘર પંજાબીનું છે, તો એમાં ન હા તો એમાં બધી લેડીસો સાથે હું મળીને મતલબ ભજન કીર્તનમાં જઉ ને એટલે મન કેતા તા ચલ અમારે ડાકોર જઈએ છીએ ત્રણસો રૂપિયા ફી છે ને ત્યાં ગલતેશ્વર અમે નઈન આઈશું તો ચલ, મેં કીધું અવે બધી ડોસીઓની વ ચે હું શું કરું એકલી. એટલે પછી હું ના ગઈ, પણ મારી બેનપણીઓ અહિયા કોઈ નથી અહિયાં કોઈ હોય તો લઈ જવ ન બધાના મેરેજ થઈ ગયા છે. બધા સાસરિયા વાળી છે ન, ક્યાં લઈન જવ એમને.
હમ.
મને અમુક રા કઈ રાજસ્થાન છે, કોઈ અહિયાં ઘાટલોડિયાને એવી રીતે છે.
હમ્મ જતું રેવાનું આપણને તો ફરવાથી મથ મતલબ નાહી આવાનું પુણ્ય કમાઈ આવવાનું.
ના લઈને જઈશું.
હા મને લઈ જજો હજુ હું ડોસી નથી થઈ.
હા, એટલે તો કઉ છું, તમને લઈન જઈશ હવે હું.
ગલ્તેશ્વરમાં નાવાની મજા આવે છે એવુ.
તે મુ તો દ્વારકા ગઈ છું, પણ ડાકોર ક્યારેય ગઈ નથી.
હમ, ડાકોર ગલ્તેશ્વર બન્ને-બન્ને જગ ક્યા સારી છે, ડાકોરને ગલતેશ્વર. ડાકોરમાં થોડું લમણા લે છે કે દસ એક-એક કલાકમાં મંદિર બન કરી દે છે એટલે એ થોડું ભયને ઓછું ગમે કેયા શું છે ભગવાન નાવા ગયા છે ભગવાન પ્રશાંત ભગવાન જમે છે ભગવાન ઊઘે છે કે અમે બાર ઉભા છીએ હા. ત્યાં કલાક કલાક માં મંદિર બંધ કરી દે છે ભગવાન શિંગાર કરે છે કે કઈ કપડાં તો બદલ્યા .
એ તો દ્વારકા માં પણ કરે છે.
હમ્મ. કે એ તો ખાલી ભીડ એકઠી કરવા માટે
હા હા સાચી વાત પણ કઈ નહી આ પડે તો ઉપર વાળા ના ભરોસે જાવનું ને જો સાચું કવું. એ બોલાવે ને તો જ જવાય બાકી આપડણે આપણી મન મરજી થી જઈએને તો હાની ટાની થાઈ. કેન્સલ થઈ જ જાય છે
બધી જગ્યા એમ મારે ચો ને કહ છું ને આ વખતે વૈષ્ણો દેવી નો ટિકિટ એ નતો. આટલી વેકેશનની ટિકિટ માં બારીક ખુલી ને મારા ભાઈ ને બે ટિકિટ મળી ને અમે બંને બહેનો નીકળી ગયા.
અચ્છા તો તો સારું કેહેવાય કઈ નહી હું એ જઈશ દ્વારકા અહિયાં જઈશ ડાકોર જઈશ ગલતશ્વર એ જોઈને આવીશ.
કઈ કઈ વાંધો નઈ ક્યારે એવું આવતું હોય ને તો આપણે ભેગા જઈ આવીઈશું.
તે કઈ વાંધો નહી હા હા ચલો મળીએ ઓકે બાય જય શ્રી કૃષ્ણ.